હમ એ બે
હા હા હા નમસ્ નમસ્તે કેમ છો મજામાં હવ
હમ અમે મજામાં છીએ તો શું છે કે તમને યાદ હોય તો કે અત્યારે તમને યાદ હોય તો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પેલું ચૂંટણી ચાલી રહી છે
હમ
તે તેમાં શું છે કે અત્યારે કેટલાય લોકો ઘરે વોટ માંગવા આવે છે પછી બધું દાન કરવા આવે કે તમે અમને વોટ આપો અમે તમાને આવું કરી આપશો પછી શું છે કે જયારે વોટિંગ નું પતી જાય છે તો એના પછી તે લોકો કઈ કરતા નથી તો શું છે કે આ બધામાં ફસાવું ને એટલે બહ અઘરું કામ છે પરંતુ અત્યારે શું દેખો ગામડામાં સરપંચ હોય પછી મહાનગરપાલિકા છે નગરપાલિકા એવામાં એમના જે લોકો જે હોય તે લોકો અત્યારે મોસ્ટ ઓફ જે એ લોકો ગ્રાન્ટ ભેગી કરે અથવા તો ગામ તરફથી મળતા જે પૈસા અથવા ગ્રાન્ટ જે છે તે ભેગી કરેલા પૈસા પણ તે લોકો ખાઈ જાય છે અને ગામના રસ્તા છે પછી ગટરો છે તે પણ સાફ કરાવતા નથી તેના કારણે શું છે કે રોગચાળાઓને એવું બધું ફેલાય છે ને લોકોના ઘરમાં બુજુર્ગ લોકો હોય અથવા તો નાના છોકરા છકરાઓ હોય એ બધા બીમાર પડે છે સાચી વાત ને
હા એકદમ સાચી વાત છે અને આ બધામાં કેવું હોય છે ભાજપ કોંગ્રેસમાં જેવી ચૂંટણી નજીક આવે ને એટલે બધા જ વ્યક્તિઓ જાણે એકદમ એક્ટિવ બની જાય છે અને પછી જે નહી કરતા હોય ને એ લોકો બી કામ કરવાનું ચાલુ કરી દે છે ચલો ચલો આપડો વોટ લેવા માટે તો સારા સારા કામ તો બતાવવા જ પડશે પછી નહી કરતા હોય જગ્યાએ બી સાફ સફાઈ કરવા માટે મોકલશે માણસોને પછી ઘેર ઘેર જઈને પ્રચાર કરશે પછી પૂછશે કે તમને શું પ્રોબ્લેમ છે શું નડે છે તમને નગરપાલિકા તરફથી શું તક છે તમે કેમ કોંગ્રેસને વોટ આપો છો કેમ ભાજપને મોત આપો છો એવી રીતે બધું પૂછશે સવાલો કરશે એવી રીતે મોટી મોટી જાહેરમાં એ લોકો બેઠકો કરશે મિટિંગો કરશે નાસ્તા પાાય નું આયોજન કરશે એટલે એ લોકોને ખબર પડે કે પબ્લિકમાં શું પ્રોબ્લેમ થઈ રહ્યો છે અને કઈ સરકાર આપે લાવી છે ભાજપ ની કે કોંગ્રેસની એ પછી એના પરથી એ લોકો નક્કી કરે છે
હમ સાચી વાત છે હવે દેખો અમારા ગામમાં તો કેવું છે કે સરપંચ શ્રીને એમના ગ્રામ પંચાયતમાં સારી એવી ગ્રાન્ટ પણ મળે છે અને ગામ તરફ થી સારા એવા પૈસા પણ મળે છે પરંતુ ગામના લોકો જે છે તેમને કેવા છતાં નથી ઘરનોો વિકાસ કરતા અથવા તો એ રોડ નો પણ વિકાસ નથી કરતા અને ગટર ની પણ વિકાસ નથી કરતા સાચી વાત ને
હા અત્યારે તમે નહી પૂછો જય્યારે ચૂંટણી નજીક આવી રહી હતી ને ત્યારે આમ એક બે સોસાયટીમાં અમારી બાજુ માં હતી ને ત્યાં એ લોકો કમ્પ્લેન કરશે ને તો ફટાફટ રોડ બની ગયા એમ અને જેવી ચૂંટણી પતી ને તો અમારા લાઈનમાં અમે લોકો જ્યાં ર છે ને ત્યાં રોડ ની ખાલી ખોદકામની શરૂઆત કરી હતી પણ હવે અત્યારે તો હજીુ સુધી કોઈ જોવા બી નથી આવતું કે કરવા બી નથી આવતું એટલે કેટલી જગ્યાઓથી એવું થાય છે ને કે બસ ચૂંટણી પતી ઇલેક્શન પતું તમારી સરકાર બની ગઈ એટલે પછી કોઈ લેવા દેવા નહી ભાગ્યે જ કોક વાર સાંભળે છે આપડી વાતો નહી તો પછી આપડે છેક રૂબરૂ નગરપાલિકામાં જઈને કમ્પ્લેન કરવા જવું પડે છે ભાઈ અમારા ઘર આગળ રોડ તૂટી ગયા છે બધા ઘરના માણસો હોય છોકરાઓને સ્કૂલ લેવા મુકા જવાનો રસ્તો છે કેટલી તકલીફ પડી રહી છે તો બી એ લોકો ધ્યાન નથી આપતા હોતા કેટલીક વાર
હમ સાચી વાત છે અને અત્યારે તમે જોયું હશે કે ચોમાસામાં કેટલીક જગ્યાઓ પર પાણી ભરાતું હોય છે તો શું છે કે એ પાણી માટે બી તે લોકો નવી ગટર લાઈન ન વિકાસ નથી કરતા કે એ પાણી પછી ત્યાં ત્યાં ભરાઈ રહેે પછી ત્યાં મચ્છર થાય ત્યાં રોગચાળો ફાટે પછી તેના કારણે બધા લોકો બીમાર પડે પછી શું છે કે અતાર તમે જોયું હશેો કે ગામડામાં શ કે દવાખાનું હોય છે પરંતુ એકલું બી મોટી સુવિધામાં નથી હોતું કે ધારો કે કોઈ વ્યક્તિને સામાન્ય ડેન્ગ્યુ કેવું થયો હોય તો પણ તે સંભાળી નથી શકતા એટલે એ ડેન્ગ્યુ કે જે પણ થયું હોય એના માટે એ વ્યક્તિને પેલા તો શહેરમાં લઈ જવું પડે છે અને શહેરમાં તો શું છે કે આપડા ગામડા કરતા બી શહેરમાં તો પરિસ્થિતિ ખરાબ છે કે કેટલીક જગ્યા પર એવું છે કે જ્યાં પાણી નથી ભરાતું અને સોસાયટી કે પછી ગામડું ચોખ્ખું રહે છે અને કેટલીક નીચાણ વાળી જગ્યા એવી છે કે જેમાં પાણી ભરાય છે અને રોગચાળો ફાટે છે લોકોના છોકરા બુજુર્ગ લોકો બીમાર પડે છે તે એ લોકોને એવી ખબર નથી પડતી કે અમે અમારા માટે તો કરીએ જ છે પરંતુ બીજા પણ અમારા છે તો એમને એવી ખબર નથી પડતી
હમ ના ના બરાબર છે અ નાનું ગામ હોય કે નાનું મોટું શહેર હોય તો બી મેડિકલ સેવા તો એટલી સારી હોવી જોઈએ કે જેથી દરેક વ્યક્તિ તેનો લાભ લઈ શકે બધાની પરિસ્થિતિ સરખી ના હોય કોઈ ગરીબ વ્યક્તિ હોય તો એ બીી ચારુ મફતમાં દવા મેળવી શકે ને આટલા મોંઘવારીના યુગમાં જો આપને દવાઓ સરકાર તરફથી મળતી હોયને તો હું તો એવું જ માનું છું કે એજ દવાઓનો આપણે તો ઉપયોગ કરવો જોઈએ ખોટી પ્રાઇવેટ દવાઓ કે પ્રાઇવેટ દવાખાનાઓમાં ના જવું જોઈએ
હમ સાચી વાત છે તો તમે જેમ બોલા એમ કે એ ટોપિક પરથી આપેને યાદ આવે છે કે સરકારી દવાખાનું અને પ્રાાઈવેટ દવાખાનું એ એમાં કેટલો ફરક પડે છે કે સરકારી દવા ખાનાની દવાઓ માંથી જેટલો ફરક પડે છે ને એટલો તો મને અનુભવ છે કે પ્રાાઈવેટ દવાખાનામાં બી એટલો તો અનુભવ નહી થતો કે એની દવા જે લોકો લખ્યા આપે છે આપણે એને ખરીદીે છ છે તેની પણ સામાન્ય જ અસર જોવા મળે છે જેટલી સરકારી હોસ્પિટલ માંથી દવા મળે છે એની અસર પ્રાઈવેટ હોસ્પિટલ કરતા વધારે જોવા મળે છે અને પ્રાઇવેટ હોસ્પિટલમાં કેવું હોય છે કે ખાલી તમે સામાન્ય રોગ બી હોય ને તમે તમારે બસો ત્રણસો રૂપિયા નો કીસ તો આમનામ જ ઘઢાવવો પડે છે અને બસો ત્રણસો રૂપિયામાં સર સરકારી દવાખાનામાં તો તમને જે પણ રોગ થયો હોય અથવા કઈ તાવ હોય બીમારી હોય તો એના માટેની ગોળીઓ મળી જાય છે બસો ત્રણસો રૂપિયામાં સરકારી દવાખાનામાં અને ખાલી પ્રાાઈવેટ હોસ્પિટલમાં તો એકલા નો ખાલી કેસ નીકળે છે પ્લસ તમારી પાસે હજાર બે હજાર રૂપિયાની દવા કરાવે એ અલગ મતલબ તમારે કોઈ પણ માણસ સામાન્ય રીતે બીમાર બી પડ્યું હોય ને તો બી દવા પ્રાઇવેટ હોસ્પિટલમાં હજાર થી પંદરસો રૂપિયા તો લેજ છે સાચી વાત ને
હા હા પ્રાઈવેટમાં તો કહીયએ ને તો આપડે દવાખાનામાં જઈએ ને પ્રાાઈવેટ દવાખાનામાં તો આપડે તો શરૂઆત જ કેસ ફી થી સ્ટાર્ટિંગ કરીએ ને તો આપડો હજાર પાંચસો માં તો એમ કએ ને તો આપડે પૂરું જ ના હતા પાંચસો રૂપિયા જેવી તો કેસ ફી હોય અને બીજી દવાઓ ક્યાં કદાચ કંઈક મોટો પ્રોબ્લેમ હોય તો રિપોર્ટો કાઢાવવા પડે એટલે એ બી આપણને કેટલીક વાર મોઘું પડતું હોય છે પણ કેટલીક વાર આમ જો કોંગ્રેસને ભાજપ ની સરકાર કેટલી જગ્યાએ ભાજપ ની સરકાર આવેલી હોય છે અને કેટલી જગ્યાએ કોંગ્રેસની એમાં એ લોકો પોત પોતાના એરિયા પ્રમાણે પોતપોતાના કામગીરી કરતા હોય છે એમાં કેટલાક કાર્યકર્તાઓ એટલા સારા હોય છે ને કોઈ બી અપેક્ષા વગર કોઈ બી સાથ સહકાર વગર બી એકલા દોડ દોડીને બી શહેર માટે પોલતાના તાલુકા માટે જિલ્લા માટે મદદરૂપ હંમેશા તૈયાર રહેતા હોય છે કેખ કે જાહેર સ્થળોમાં અત્યારે ગરમી ચાલી રહી છે તો પાણીની પરબો બંધાવતા હોય છે ઠંડા પાણીના જગ મુકાવતા હોય છે કેટલાક લોકો તો ઉનાળામાં છાસનુંું વિતરણ પણ કરતા હોય છે કે જેથી મફત છાસ કે ઉનાળામાં આવતા જતા રાહદારીઓ છે એનો ઉપયોગ લઈ શકો એટલે સરકાર કઈ આવી છે એના ઉપર આધાર છે તો આપણા દેશ ન આપણા સમાજ ન આપડા જે શહેરમાં રહીએ છી એનો વિકાસ એ લોકો ઉપર જ થયેલો છે
હમ સાચી વાત છે પણ શું છે કે તમે જેમ બોલ્યા તેમ કે અમુક જ જગ્યાએ એવા લોકો જોવા મળે છે કે પોતાના ગ્રામ પંચાયતમાં અથવા નગરપાલિકામાં જે ગ્રાન્ટ આ હોય તેનાથી ગામનો વિકાસ કરે પરંતુ અત્યારે તમે સાંભળ્યું હશે કે કેટલા બધા લોકો ગ્રાન્ટનો ઉપયોગ તેમના ઘર માટે અથવા તો તેમના ધંધા માટે ઉપયોગ કરે છે. પરંતુ એ લોકો ગામડા માટે ઉપયોગ નહીં કરતા એ એમને ખબર નથી કે, એ લોકોને એવી ખબર હોય છે કે મેં અમારા ગામનો મોટામાં મોટો વ્યક્તિ છું કે મારા પાસે બહુ અમીર અમીર છે. મેં પછી એકદમ ગાડી બંગલો છે. મારી પાસે પરંતુ તેમને એવી ને ખબર નથી પડતી કે મારા ગામમાં જે લોકો છે. મને વોટ આપી રહ્યા છે તો મેં તેમની મદદ કરું તે લોકો ખાલી વોટ માટે શું છે કે કહેવા માટે આવતા હોય પછી અમુક ગરીબ ગરીબ લોકો જે હોય તેના પર શું કરે કે એ લોકોને કોક વ્યક્તિ હોય એવા સારા. કે એ લોકોને પહેરવા માટે કપડાં આપે રેવા માટે સારું ઘર બનાવી આપે અને પછી એ લોકો તેને વોટ આપે તો એ વોટ એનો માન્ય ગણાય છે. પરંતુ અત્યાર તો શું છે. કે કોક લોકો એવા હોય છે. કે જાણી જોઈને વોટ આપશે વોટ આપો એમ કરીને કે છે. અને પછી આગળનું જે કામ હોય છે. મતલબ એમના કોઈ રોડ રસ્તા હોય અથવા ઘર હોય તેમનું, તો એ સરખું બનાવી નથી શકતા અને તેમને ખાલી વોટ થી મતલબ હોય છે. કે આ વ્યક્તિ તે વોટ આપી દીધો હતો પછી. છૂટ્યા પછી એને જે કરો તે કરે એવા પણ લોકો મેં જોયેલા છે.
ના હા, હા, સાચી વાત છે. ને હવે તો કેવું છે. કે આમ તો નરેન્દ્ર મોદી ની વાત કરું ને તો બહુ સારું એવું કેટલાક એ લોકો કાર્યો કરી રહ્યા છે આપડ દેશની ગરીબ પ્રજા માટે મફત આવાસ યોજના કે જે ગરીબી રેખાની નીચે જીવતા માણસો છે જેમની પાસે પોતાનું ઘર નથી એ લોકો આવી રીતે ફોર્મ ભરી ને આપડ જે સરકાર તરફથી આ લાભ મળી રહ્યા છે એ લાભનોો એ લોકો ઉપયોગ કરી શકો છે. અને જે લોકો ઘર વિહોણા છે. જેમની પાસે ખરેખર રહેવાનું પાકું મકાન નથી સંડાસ, બાથરૂમ નથી એ લોકો ને. જે નરેન્દ્ર મોદી આ સહાય કરી રહી છે બહુ સારી યોજના છે. આમ તો આપણો દેશ ધીમે ધીમે આગળ વધી જ રહ્યો છે. જો આવી સારી સરકાર આવશે ને તો આપણા દેશની પ્રગતિ શક્ય જ છે.
સાચી વાત છે. તો સારૂ મેં તમારી સાથે હવે પછી વાત કરીશ.
સારું સારું હા હા આવજો.